હલો.
હલો.
હ, કેમ છો બેન?
હા મેં મજામાં છું બેન તમે કેમ છો?
હા હું પણ મજામાં.
હા બેન આજે તમૅ મારી અવાજ આવે છે?
હા બેન આવે છે.
આજે છે ને આપણે વાતો કરવા માંગીએ છીએ પાણી વિશે, તમારી પાસે ટાઈમ છે બેન?
હા છે કરી શકીએ.
જો પાણી છે ને આપણા લોકોના જીવનમાં બહુ મહત્વનું છે, એ તો આપણા બધાને ખબર જ છે. પાણી વગર આપણે નહી જીવી શકીએ એક પણ ખોરાક વિશે અ થોડાક ટાઈમ સુધી આપણે રહી શકીએ, પરંતુ પાણી વગર નહીં. આપણે ખાવાનું નહિ ખાઈએે ને તો ચાલી જાય પાણી પીને આપડે એક બે દિવસ કાઢી શકીએ છીએ જેમ કે લો કોન્સન પર બેસે છે. તો તેમાં શું છે કે પાણી અરે ખોરાક વગર ચાલી જાય છે. તો પાણી એ આપણા બધા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ સારું છે. આપણે બધાએ પાણીનો બહુ ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવો જોઈએ અને તેનો બચાવ પણ કરવો જોઈએ તમે શું કેહેવા માંગો છો?
હા બેન સારું કીધું તમે પાણી આપણી જરૂરિયાતની સૌથી પહેલમ જરૂરિયાત આપણી પાણી છે. પાણી પર આખું દેશ એ નિભર છે એટલે એ ભગવાનની સૌથી મોટી અમૂલ્ય ભેટ છે પાણી એ તમે સારું કીધું બરાબર કીધું કર સન પર જે બેઠે ને તે અ અન્ન વગર રહી શકે છે પાણી વગર નથી રહેતા બરાબર છે આખો દિવસ માણસ માણસ નું જીવ પણ આખો દિવસ પાણી વગર નથી રહી શકતા
બરાબર કીધું તમે બેન પાણી તો આપણા બધા માટે ખુબ જ જરૂરી છે. અને પાણી નહીં હોય ને તો આપે લોકો જીવન માં આપણેે કઈ કરી જ નહી શકીએ કારણ કે પાણી થી જ આપણું બધું કામ થાય છે. સવારે આપડે ઉઠીએ ને તો પેલું બ્રશ થી આપડું કામ છે. કે બ્રશ કરવાથી અને નાહવાથી ફ્રેશ થવાથી તે આપણું પાણીથી જ સ્ટાર્ટ થાય છે અને જેમ કે આપણે ભોજનની વાત કરું તો ભોજન બનાવવા માટે બી પાણી જ ઉપયોગી હોય છે. એટલે પાણી વગર તો આપડું કોઈ ચાલે જ નહી તમને તો ખબર જ હશે કે પાણી વગર આપડા બધા શહેરમાં કેટલી તકલીફો થઈ જાય છે તમને તો હમણાં હાલમાં બધું ખબર જ હશે કે વરસાદના લીધે અ આપણા શહેરોમાં કેટલી તબાહીઓ આવી છે અને કેવું કેવું થયું છે. તે આપણા કુટુંબ ને તો બધું ખબર જ હશે ને બેન
હા બેન બરાબર છે તમેં સાચું કીધું પાણી છે ને જેમ આપડું પીવા લાયક છે ને પાણી આપણું ભારતમાં આપણું પાણી બો છે. બટ આપડું પીવા લાયક પાણી છે ને ત્રીસ ટકા જ છે. કેમ કે બાકી બધું પાણીને છે ને ખારું છે. કે જયારે આ વરસાદ વધારે થાય ને તે આપડા પીવાલાયક પાણી આપડા એક વર્ષનો આંખો નો સમયગાળો ઈશ્વર આપણને આપ તે પાણી આપણું સંગ્રહિત થઈ જાય છે જમીનમાં આવે પછી નદી નાળાઓ ભરાઈ જાય કુવાઓ ભરાઈ જાય જમીનમાં વધારે લઈને મોસ્ટ ઓફડી છે ને જમીનના પાણી વધારે પચાઈ જાય છે. તે આપણા એક વરષના પાણીની પૂરતી કરે છે જેમ કે આપડું મોટરમાં પાણી આવે છે ને એ બધું આપડું પીવાલાયક પાણી હોય છે અને વરસાદનું પાણી છે ને એ સંગ્રહિત થાય છે પણ વધારે પ્રસાદ જેમ તમે કીધું ને કે વધારે વરસાદ વરસાદના લીધે આવતા ભાઈ આવી જાય છે હા જયારે વરસાદ વધારે થાય ને ત્યારે દરિયાનું પાણી છે ને ખારું હોય છે ત્યારે તેમાં એ એની ભરતીનો સમય હોય છે ત્યારે એ છે ને મીઠું પાણી એક્સેપ્ટ નથી કરતી ને વરસાદનું પ્રમાણ જયારે વધારે હોય છે ત્યારે આપણા અત્યારે દેશોમાં છે ને પાણી જગ્યા જગ્યાએ ગલીએ શેરી એ ભરાઈ જાય છે નદીઓ ભરાઈ જાય છે. એટલા માટે છે ને ભારતમાં તબાહી પણ આવી જાય છે બાળ વગેરા તે કેમ કે સમુદ્રનું છે ને મેં જેમ તમને કીધું કે સમુદ્રનું પાણી છે ને ખારું છે. તે સમુદ્રનું પાણી છે ને તેને ભરતી આવે ત્યારે તે પાણી લેતી નથી મીઠું પાણી એટલે વધારે તબાહી એવું આવાય છે. ને આપણા જીવનમાં હું માનવ થી લઈને પ્રાણીઓથી લઈને જીવ જંતુઓ લઈને બધાને પાણી ખૂબ જ ઉપયોગી હોય છે. કે પાણી વગર કોઈનું પણ ના ચાલે જયારે ગરમીનો ઉડા નો સમય ઉનાળાનો સમય હોય ને તારે પા ત્યારે તો પાણી એટલે એક વખત જો માણસને ખાવાનું ન મળે જેમ તમે કીધું આખો દિવસ પાણી વગર ખોરાક વગર રહી શકીએ છીએ. બરાબર ત્યારે ઉનાળા માં બારે ઘડી એ પાણી જોઈએ છે. અ માણસને તો જોઈએ જને બિચારા પક્ષીઓ કેમ ઉડતા હોય ને પછી જગ્યાએ જગ્યાએ પાણીની શોધખોધમાં કેમ પેલા બિચારા આતુરતાથી પાણીની તરાસની કરતા હોય ત્યારે અમુક સારા લોકો હોય ને કે પોતાની છત પર એ આજુબાજુ એ છે ને પશુઓને એને પક્ષીને છે ને પાણી સંગ્રહિત કરીને મૂકે છે એ લોકો જોયું જશે ને તમે તો
હા બેન મેં જોયું છે ને આ તો બહુ ખુબ જ સારું હોય છે ઘણા લોકો બઉ સારા હોય છે જેમ કે આપણે એ લોકોને એટલું ખબર હોય છે કે આપણે માણસો છે તે કહીને આપણે પાણી પી શકીએ છીએ અને કોઈથી લઈને બી પી શકીએ છીએ પરંતુ જે ન બોલતા બધા પ પશુ અને પક્ષીઓ હોય છે ને તેના માટે આપણે ખાલ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કારણ કે છે ને અ ગરમીમાં બધા બધા લોકોને તો પરેશાની થઈ જાય છે. અને પક્ષીઓને શું છે કે ખાડા ખાબુચિયા ને બ ધું આ તળાવ વગેરે છે ને શું છે કે શું ખાઈ જાય છે. તો તેમાં એ લોકોને પાણી મળતું નથી તો તેના માટે ઘણા લોકો પોતાના છાપરા પર અ ટેરેસ પર પછી કેટલાક લોકો તો માળા જેવું બનાવીને એના અંદર પણ મગ મૂકે છે. તો અને કૂતરાઓ લોકો માટે જોવ અ આ બધા પશુ પણ પશુ લોકો માટે કેટલાક લોકો પોતાની ઘેરની બહાર ગમે તે નાના નાના હમ્મ ડોલમાં કે અ બોટલમાં કે એમ કરીને ડોલમાં બધું પાણી નાખીને બધા માટે રાખી રાખે કે પશુઓ લોકોને આવા જવામાં આ કે ખાય અને પાણી તે લોકો પી શકે અને પક્ષીઓને તો ખૂબ જ સરી સારી રીતે લોકો કેટલાક લોકો તો દાણા પણ નાખી છે પક્ષીઓને અને પાણી બી મૂકે છે. તો ખુબ જ પુણ્ય નું બી કામ છે અને ખુબ જ સારું છે આપણેે બધા એવું બધું કરવું જોઈએ. અને પાણીનો જે મેં બચાવી શક્યું ને તો પાણી છે ને આપડે બહુ બહુ સારી રીતે યુઝ કરવું જોઈએ ને તેનો બ બચાવ કરવો જોઈએ જેમ કે સવારે આપડે આઉ ઉઠીને બધા કામો કરતા જ હોય છે નાઈ ધોઈને આપડે નીશાળે કોઈ જાય કોઈ નોકરીએ જાય છે પણ એમાં છે ને આપડે અહ વાસણો ધોય છે તો નળ ખુલ્લા જ રાખી દેએ છે જેમ કે કપડાં ધોઈએ છે. તો ખુલ્લા રે આપડે બ્રશ કરીએ તો જ્યાં સુધ ઘી બ્રશ કરે ત્યાં નળ ચાલુ જ રાખે તેનું બધા નું આપડે છે ને ધ્યાન રાખવું જોઈએ. અને ટપ ટપ કરીને જ્યાં પાણુંપ પાણી પડતું હોય ને તે તેને સુધરાવવું જોઈએ આપણે તો એ બધું ધ્યાન રાખીને આપણે પાણીની અહ વિશેષતાઓ ધ્યાનમાં રાખવું જોઈએ અને બધાની અહ કેવું પણ જોઈએ કે પાણી આપણા માટે બહુ ઉપયોગી છે અને ઉપયોગી તો છે બધી વસ્તુઓ જો ફાયદો બી હોય ને નુકસાન હોય છે. જેમકે એમ તો હું કઉ ને કે વરસાદ વધારે થઈ જાય તો શું છે કે તેમ માં નીચલા વિસ્તાર વાળા લોકોના માટે ભારે નુકસાનીઓ પણ થાય છે. અને ઘણા લોકોને બહુ નુકસાન થઈ જાય છે વરસાદ વર વધારે આવવાથી બાળ આવવાથી બધા બહુ હેરાન થઈ જાય છે તમને પણ તો ખબર જ હશે ને બેન?
હા બેન તમે બરાબર કીધું બાળ આવી જાય ત્યારે જેમ તમે કીધું ને કે બાળ આવે વર સાદ આવે ત્યારે અહ જળ એ જીવન છે એ તો બધાના મા ટે નિયમ લાગુ જ છે કે જળ એ જીવન છે કેમ કે પાણી બચાવો અને જીવન બચાવો આ બધા સરકારે પાણી બચાવવાના લીધે બધા નિયમ પાયડા છે અને જયારે બાળ આવે ત્યારે લોકો ખાસા બિચારા લોકો જે ગરીબ લોકો છે ને ત્યારે બઉ બિચારા એ લોકોની તો જીવન એકદમ અસ્વ્યસ્ત થઇ જાય છે. જેમ કે હમણાં ગુજરાતમાં બાડ આવેલી હતી તે એ ઘણા બિચારા ગરીબ લોકો છે ને બિચારા પોતાના છાપરા પર બેસેલા હતા તેવી રીતના પાણી ભરાય હતું કોઈ સામાન પણ ઘણું પણ ઘણુ નુકસાન થયેલું છે ને પાણી એમ જવા છે ને તો આપણે નાનપણ થી જ આપડા છોકરાઓને ને આપણા આસપડોશીઓને છે ને પાણી બચાવવાનો હમણાંથી જ એ લોકોને સંદેશ આપવો જોઈએ કેમ કે આજે આપડે જે પાણી બચાવશું ને તે આપડી આવનારી પેઢી માટે ખુબ જ સારું છે. આજે આપણે પાણીનો દુરપયોગ કરશું ને દ આજે આપડી અહ આવનારી પેઢી ને મ ખુબ જ નુકસાન થશે. જેમ કે આજે રણપ્રદેશોમાં રાજસ્થાન જેવા રણપ્રદેશો છે ને તેમાં હમણાં તેમાં પાણીની એટલી કદર છે ને કે લોકો બિચારા રેતી એ રેતી એ ચાલીને રણમાં ચાલીને કે કેટલાક લોકો માથા પર માટલા લઈને બિચારી બયરીઓ ને પાણી લેવા દૂર દૂર જાય છે એવા લોકોને પાણીની એટલે એ ત્યારે ખબર પડે છે કે સાચે જ પાણી શું છે તે ને અમુક જગ્યાએ છે ને ઉના ઉનાળામાં પાણીની બહુ અછત થઈ જાય જેમ કે અહ મહારાષ્ટ્રમાં મુંબઈ સાઈડમાં છે ને પાણીની એટલી બધી અછત થઈ જાય ને ઉનાળામાં ત્યાં લોકોને પૂરતા પ્રમાણમા પાણી નથી મળતું ન નળોમાં પણ પાણી ઓછું થઈ જાય તો પછી લોકોની મોટરોમાં પણ પાણી ઓછું થઈ જાય ત્યારે એ લોકોના માટે છે ને સરકારે ટેન્કર બોલાવવા પડે એ લોકોને પાણી ખરીદી ને પીવું પડે ત્યારે પાણીની બરાબર કિંમત શું છે તે ખબર પડે તે આપણા છોકરાઓને આપણને સમજાવવું જોઈએ. કે પાણીની વિશેષતા બતાવવી જોઈએ કે આપણને પાણી મળતું છે ને તે અશ્વરની અમૂલ્ય ભેટ છે. તે આપણને છે ને એનો ઉપકાર માનવો જોઈએ કે આપણને પાણીની કઈ અપૂર્તિ નથી થતી. બાકી તમે જવા જાયને જેમ કીધુંને ગામડાઅમડામાં. મુંબઈમાં ઉનાળામાં ખૂણ જ પાણીની અછત થઈ જાય છે. તે આપણા છકરાઓને આપણને સમજ જાવું જોઈએ એ લોકોને છે ને આપણને સંદેશ પણ આપવો જોઈએ ન આ બધું બતાવવું જોઈએ. કે પાણી કેવી રીતે, સદીઉપયોગ કરવો જોઈએ ને કેવી રીતે દુર ઉપયોગ કરવો જોઈએ. આપડી શેરીએ પણ આપણને સમજાવવું જોઈએ. બરાબર ને?
બરાબર કીધું બેન તમે તમે જે પણ કીધું છે ને ખુબ જ સારું કીધું છે. તમે આજે કીધું છેને તો મને પણ ખુબ જ અ સારું લાગે કારણ કે પાણી તો આપણા જીવન માટે, જેમ તમે કીધુંને કે પા જલહી જ જલહી જીવન છે તે તો હિન્દીમાં કવત. છે પણ પાણી જે જીવન છે સાચું મૂલ્ય છે તે હાચી વાત છે કારણ કે આપડે જો અ માર્કિટમાં જઈએ બજારોમાં તો ત્યાં પાણીની પરબ પરબ પર લખેલું જ હોય છે કે જળ એ જ જીવન છે. અને આપડે બધાય ત્યાં પણ ઘણા લોકો બ અ પાણીનો બગાડ કરત તા હોય છે. પરંતુ, જયારે આપડે ત્યાં હોઈએ ને તો આપણે બધાની ફરજ છે. કે જો કોઈ નળ ચાલુ હોય ને તો તેને ફટ દઈને બંધ કરી દેવું જોઈએ. કારણ કે આપણા બધા માટે અને તે ખાસ કરીને ગરીબો માટે છે, જે લોકો પાસે અ પાણી એટલું બધું હોતું નથી. જે ત્યાં આજુબાજુમાં રહે છે. ઘણા લોકો તો તે એના પર જ પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે પાણી હોતું નથી, સુવિધાઓ હોતી નથી, એમની પાસે એટલા બધા પૈસા ના હોય. કે એ લોકો પોતાનું બરિંગ કરાવી લે કે નળ લઈ લીયે અને કે કેટલાક લોકોને તો સ્થાનિક જગ્યાઓ પર જો પાણી મ્યુનિસિપાલિટીનું પાણી પણ આવે છે. અને એ લોકો પોતાનું ઘેરનું ગુજરાન એમાં જ ચલાવી એક એક ટીપા માટે એ લોકો તરસી જાય છે. અને કેટલાક લોકોના ઘરોમાં તો પાણીનો અ દુરુપયોગ થાય છે. તો એ બધા એ ધ્યાનમાં રાખવું જોઈએ મારું તો એજ કહેવાનું છે. કે આપડે બધાએ પાણીને અ પાણીની અછતને ધ્યાનમાં રાખીને તે જ પ્રમાણે આપડે પાણી યુઝ કરવું જોઈએ. કારણ કે આપણાને, ચોમાસાને, શિયાળામાં તો મળી જ જાય છે પરંતુ, તું ઉનાળામાં તો પાણીની બહુ અછત થઈ જાય છે. અને બધા લોકો હેરાન ખુબ જ થઈ જાય છે. એટલે એ લોકને, તો કદર ત્યારે જ થાય છે કે જયારે પાણીની અછત થાય છે. પરંતુ આપડે બધાએ ધ્યાન રાખવું જોઈએ. અને પાણીનો સદઉપ યોગ કરવો જોઈએ, દુરપયોગ નઈ કરવો જોઈએ. અને હું તો આજ બધું કહીશ. અને તમે જે પણ કીધું છે ને બેન, મને તો ખુબ જ સારું લાગ્યું છે. આપ જોડે વાત કરીને મને ખુબ જ આનંદ આવ્યો છે બેન.
મને બી આનંદ આયવો.
હારું આ તમે મારી જોડે વાત કરીને એના માટે આપનો ખુબ ખુબ આભાર.